હલો.
હા, હલો. મારો અવાજ આવે છે તમને?
હા તમારો અવાજ આવી રહ્યો છે. મારો અવાજ સંભળાય છે તમને?
હા, મને તમારો ક્લિયર અને સ્પષ્ટ અવાજ આવે છે. તો નમસ્તે તમે કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હા, અમે એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ છીએ.
હા તો આજે આપડે જે છે એ રામાયણ વિષય જે છે એમના ઉપર પર થોડી ચર્ચા કરીએ.
હા જરૂર. આપડે રામાયણ એ ખુબ જ મોટો ગ્રંથ છે. આપણે એની વિશે વાત કરવું જરૂરીએ. અને એમાંથી આપડે ઘણું એવું શીખવાનું. પણ મળે છે.
હા હું જે હજી ગઈકાલે જ છે જોઈ રહી હતી રામાયણ. એટલે મને આજે વિચાર કે આપડે તેના વિષય ઉપર વાત કરીએ. એટલે રામાયણ જે છે ને માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ આપડે જીવન કેવી રીતે જીવવું એની સાચી રીત જે છે ને એ આપણને રામાયણ શીખવે છે.
હા સાચું કહ્યું તમે. અને રામાયણ જે છે એ ર રચિતા મહર્ષિ વાલ્મીકી છે. જેમણે ખુબ જ સરસ એવું રામાયણમાં લખ્યું છે. અને શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. અને આખી રામાયણમાં રામજી અને એમના પત્ની ને સીતા માતા અને લક્ષ્મણ અને એના ભાઈબંધો અને એની જ વાતો થઈ છે. તો આપડે આજ તેના વિશે ડિટેલમાં વાત કરીએ.
હા એ તમે જેમ કહ્યું એમ કે રામાયણના રચયિતા જે છે મહર્ષિ વાલ્મીકી છે તેથી જ આપડે તેમને જે છે વાલ્મીકી રામાયણ પણ કહીએ છીએ. અને તમે બીજી વાત જે કરી કે મર્યાદા પુરુષોત્તમ એક કેમ કહેવામાં આવે છે કારણ કે એમનું એક કારણ છે કે તેમણે જીવનમાં દરેક સંબંધમાં ધર્મ સત્ય વચન પાલન અને આદર્શોનું પાલન કર્યું છે. જેથી તેમને આપડે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખીએ છીએ. તો મને તમે એ જણાવો કે રામાયણની શરૂઆત જે છે એ ક્યાંથી થાય છે?
હા તો રામાયણની જે શરૂઆત છે એ અયોધ્યા ના રાજા દશરથ ના ચાર પુત્ર હતા. શ્રીરામ ભરત લક્ષ્મણ અને સ સત્રુદણ જન્મ થી જ એ લોકો ચારે ભાઈઓ ખુબ જ એક પ્રેમાળું હતા. અને એકબીજા સાથે સારી રીતે એવા રહેતા હતા. અને ખાસ કરીને શ્રીરામ અને લક્ષ્મણ નો પ્રેમ ખૂબ જ પ્રખ્યાત હતો કેમકે એ લોકો હંમેશા જોડે જ રહેતા અને એકબીજા સાથે સારા એવા અહ અ અભ્યાસમાં પણ જોડે જ હતા.
હા તમારી વાત એકદમ સાચી છે અને પછી શ્રીરામના જે લગ્ન જે છે એ માતા સીતાજી સાથે થયા અને તેમણે ભગવાન શિવનું ધનુષ્ય જે છે એ તોડી સ્વયંવરમાં પણ વિજય મેળવ્યો હતો એટલે પછી એમની વનવાસની ઘટના પણ આવે છે. કે કૈકૈય ના બે વરદાન હતા. જેને કારણે શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ જે છે એ મળ્યો હતો. અને છતાં પણ શ્રીરામે તેમના પિતાનું વચનનું પાલન કરવા માટે ચૌદ વરષ સુધી વનમાં રહ્યા હતા માત્ર શ્રીરામ ભગવાન નહીં પણ માતા સીતાજી છે એ પણ એમની સાથે જ ચૌદ વર્ષનું વનવાસ કર્યું હતું એમ
હા તમે સાચું કહો છો. કે અ શ્રી રામે અયો અ શિવજી નું ધનુષ્ય તોડ્યું હતું ગાંડીવ અને તોડીને એમને સ્યંવર પર વિજય પામ્યો તેમાં ધનુષ જે હતું એનું એવું હતું કે ધનુષ એ કોઈ પણ વ્યક્તિ ઉઠાવી નહી શકતું હોય જે પ્રેમ અને સત્ય ભાવના નો હોય એ જ ધનુષ ઉઠાઈ શકતો હોય અને આજ સુધી સાંભળવામાં આવ્યું છે. કે એ ધનુષ્યને ખાલી સીતા માતા અને શ્રીરામ એ બે જ વ્યક્તિએ ઉઠાયું છે એના પછી કોઈએ નથી ઉઠાયવુ
હા અને જો શ્રીરામ જે છે પિતાના વચનનું પાલન જેમ મે- કહ્યું ચૌદ વર્ષનો વનવાસ કર્યો. તો તેમની મોટી મહાનતા આજ માનવામાં આવે છે તેમણે એમના પિતા સામે કોઈપણ ફરિયાદ કર્યા વગર જ વનવાસ સ્વીકારી લીધો હતો. અને એમની સાથે સીતાજી અને લક્ષ્મણ બંને વન માં ગયા હતા. અને એ જે સાચો પરિવારનો પ્રેમ અને સમર્પણનું એક સુંદર ઉદાહરણ તરીકે! માનવામાં આવે છે તો મને તમે એ જણાવો કે વનમાં જે છે સૌથી મહત્વની ઘટના કઈ થઈ હતી?
હા હું તને જરૂર જણાવું તો વનમાં જયારે રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું. ત્યારથી શ્રીરામે તેમને શોધવાનું શરૂ કર્યું. તો જારે સીતા માતાનું હરણ કર્યું હતું રાવણે ત્યારે જે ગરુડ હતું! એ એમનો પીછો કરતો હતો અને એ પછી અ એ અને રાવણ વચ્ચે એમની લડાઈ થઈ હતી અને પછી એમાં ગરુર જે છે, એને ઘાયલ થઈને નીચે ફરી ગયું હતું અને જ્યારે તે રહે છે શ્રીરામ સીતા માતા ની શોધ માં પાછા પાછળ જતા ગરુડ ને મળે છે. અને ગરુડ કહે છે કે જે રાવણ હતો એ સીતા માતાને અપહણ કરીને લંકામાં લઈ ગયો છે. તો એ રીતે શ્રીરામ એ સીતા માતા ને શોધવા માટે લંકા સુધી જાય છે. ત્યાર પછી હનુમાનજી નો પણ પ્રવેશ થાય છે.
હા તમારી વાત પણ સાચી અને હનુમાનજી છે એ શ્રીરામ ના સૌથી મોટા ભક્ત હતા. એટલે તેમની ભક્તિ અને શક્તિ એ જ સેવા જે છે આ જે પણ સૌને પ્રેરણા આપે છે. એટલે હનુમાનજીએ જે છે સમુદ્ર પાર કરી અને લંકામાં સીતાજીને શોધી કાઢ્યા હતા. અને લંકામાં પોતાની પૂંછડીથી આગ લગાવી દીધી હતી. એટલે પછી શ્રી રામે જે છે, વાનર સેનાની મદદ થી સમુદ્ર ઉપર રામ સેતુ જે છે એ બન બનાવ્યો હતો, અને પછી બધા જ લંકા પર ચઢાઈ કરી અને રાવણ સામે યુદ્ધ કર્યું હતું, તો આમાં પણ જે છે, રાવણ ખૂબ જ વિદ્વાન હતો. તેમ છતાં પણ તેમનો અંત આવી ગયો એ કેવું કેવી રીતે બન્યું?
હા તો એમાં થયું એવું કે જે રાવણ હતો એનો અંત આયો કેમ કે એ ખુબ જ ગમંડી થઈ ગયો હતો. એ સૌથી મોટો સંત હતો. આખી દુનિયામાં શિવજી નો. પણ છાતાં એ એને ઘમંડ હ તો કે મારા થી વધારે કોઈ મોટું નથી આખી દુનિયામાં. એટલે શ્રીરામે એનું ઘમડ તોડી એના પર વિજય પ્રાપ્ત કર્યો.
હા, તમારી વાત એકદમ સાચી છે. કે જ્યારે એમને અહંકાર આવ્યો ત્યારે જે રામાયણ શીખવે છે કે અહંક કારનો જે અંત જે છે નિશ્ચિત હોય છે એટલે અમ અંતે જે છે. શ્રીરામે રાવણનો વધ કર્યો અને સીતાજીને મુક્ત કરાવ્યા. અને તે ત્યારબાદ તેઓ ફરીથી અયોધ્યા પરત આવ્યા, ત્યારે જે એમના આ ગમનના આનંદમાં લોકો એ દીવા પ્રગટાવ્યા હતા. તેથી દર વર્ષે આપડે જે છે દિવાળી ઉજવીએ છીએ. તેમનું પાછળનું જે મહત્વ જે છે એ રામાયણ ઉપરથી લેવામાં આવ્યું છે. એટલે તે ત્યારે જ આપડે દિવાળી દિવા પ્રગ ટાવીએ ફટાકડા ફોડીએ એ રામ ભગવાન જે છે પરત આવ્યા હતા અયોધ્યામાં એ ખુશીમાં જ આપડે આ બધી વસ્તુ કરતા હોઈએ છીએ.
હા તમે સાચું કીધું અને જ્યારે જે માતા નું હરણ થયું હતું ત્યારે એમને લંકામાં અશોક વાટીમાં રાખ્યા હતા. અને ત્યારે હનુમાનજી જ લંકા ગયા હતા જોવા માટે સીતામાતા ને તો ત્યારે એમડે ઝાડ ઉપર બેસીને નીચે જોયું હતું કે સીતા માતા બેઠા છે અને જે રામે સંદેશ આપવા કીધો હતો તે એક અંગુઠી હતી જે હનુમાનજી એ સીતા માતા ને આપી, અને સીતા માતા તને ખબર પડી ગઈ કે આ મારો જ શ્રીરામનો જ કોઈ દૂત છે. એ રીતે એમની વચ્ચે વાતચીત થઈ, અને ત્યાર પછ ત્યારે તરત જ રાવણને ખબર પડી ગઈ કે કુર્ક સીતા માતા ને મળવા આયું છે. અને એટલા માટે પછી ત્યારે હનુમાનજી ને એ લોકો પકડીને દરબારમાં લઈ ગયા હતા. અને પછી ત્યારે દરબારમાં હનુમાનજીના પૂછમાં આગ લગાઈ હતી અને જેથી પછી હનુમાને આખી લંકામાં કે જે અને સોનેરી લંકા કહેવામાં આવે. તેને આખી લંકાને આગથી સળગાઈ દીધી હતી.
હા તમારી વાત એકદમ સાચી અને રામાયણમાંથી પણ આપણને ઘણું એવું શીખ ખવા મળે છે. જેમકે સત્ય બોલવું છે માતા પિતાનો આદર કરવો વચનનું પાલન કરવું અને ધર્મના માર્ગે ચાલવું, અને હનુમાનજી એમાં અલગ ગલગ પાત્રો જે છે. એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે તો હનુમાનજી પાસેથી આપણને એ શીખવા મળે કે ભક્તિ કરવી, નિષ્ઠા રાખવી, સેવા કરવી હિંમત તના હારવી જોઈએ, વિનમ્રતા રાખવી જોઈએ અને જે રામના ભાઈ જે છે ભરત એમના પ્રત્યે પાત્ર જે છે એમાંથી પણ આપણને ઘણું શીખવા મળતું હોય છે. કે ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે, ત્યાગ કેવો હોય છે, નિસ સ્વાર્થ ભાવ કેવો હોય છે અને શિ તાજીની પાત્ર જે છે એ આપણને ધીરજ પવિત્રતા આત્મસન્માન અને સંકલ્પ આવી ઘણી બધી વસ્તુઓ શીખવી જાય છે. તો આજના સમયમાં પણ રામાયણનું શું મહત્ત્વ છે? તો એમ એ જે છે. આ પડે જીવનના મૂલ્યો આજે પણ એટલા જ બધા મહત્ત્વના આપીએ છીએ. કે બાળકોને પણ આપણે રામાયણ વચાવવું જોઈએ, અને વૃદ્ધોને પણ વચાવવું જોઈએ. તો આજે આપડે ખુબ સારી એવી વાત કરી તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભાર તમારો.
હા તમારો પણ ખુબ ખુબ આભાર.